હલો કેમ છો
મજામાં
હા તો ચલો ને આજે મને એક મસ્ત રસપ્રદ વિષય યાદ આવ્યો છે કે ગામડા ની એવી પરંપરા જે હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી છે એના પર આપણે વાતચીત કરીએ થોડીક
હા આ ખરેખર રાપ્રદ વિષય છે ને આજે પણ જારે હું મારા ગામની યાદો કરું છું ત્યારે ઘણી પરંપરાઓ યાદ આઈ જાય
બિલકુલ અને તમારું શું માનવું છે સૌથી પહેલી કઈ પરંપરા ઓછી થઈ ગઈ છે
મને લાગે છે કે સાંજ પડે પછી કોક અ ચોકમાં બધા ગામના લોકો ભેગા થતા એ પરંપરા લગભગ બંધ થઇ ગઈ છે
બિલકુલ સાચીઓ ને પહેલાના લોકો છે ને ટીવી અને મોબાઈલ વગર પણ કેટલું મજા કરતા હતા
હા અને મોટા લોકો વાર્તાઓ કરતા બાળકો રમતા અને યુવાનો પણ અ ગમ ગામની વાતો કરતા
શું વાત છે ને હવે તો દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે યાર નહી
હા એજ ને એટલે જ સામૂહિક મેલ મિલાપ ઓછો થઇ ગયો છે
બિલકુલ અને મને યાદ છે ને કે પેલા લગ્ન પ્રસંગે છે ને આખું કામ મદદ કરવા આવતું હતું પણ અત્યારે તો એવું કશું છે જ નહી
હા એજ નહી યારને રસોઈ થી લઈ ને મહેમાનોની સંભળ સુધી બધા બધું ગામના લોકો સાથે જ મળે નહીં કરતા
બિલકુલ અને હવે તો મોટા ભાગે જ છે ને ઇવેન્ટ મેનેજમેન્ટ વાર જ બધું સંભાળી લે છે એટલે તેથી આપણને બહુ મુશ્કેલી પડતી નથી આજના સમયમાં તો
હમ અને લોકોને એકબીજા સાથે કામ કરવાની તક પણ ઓછી મળે છે
બિલકુલ અને તમે શું ગામના લોકગીતો વિશે શું કેશો
અરે પેલા તો રાત્રે બેઠક થતી અને લોકો લોકગીત ગાતા હવે આ દ્રશ્ય ખુબ ઓછા જોવા મળે છે
ઓ બિલકુલ સાચી વાત છે ને લો ગીત સાથે સંસ્કૃતિ પણ આમ જોડાયેલી હતી ને
હા અને ગીતોમાં જીવનની સમાજ એટલે આમ જીવનની સમજ અને સંબંધોને સંસ્કાર પણ હોવા જોઈએ
બિલકુલ અને મને તો છે ને નવરાત્રી ની પણ આમ ઘણી યાદો છે હજી પણ હ
હા પેલા ગામના ચોકમાં સરળ રીતે ગરબા હતા હવે સાઉન્ડ સિસ્ટમ અને ડીજે પ્રભાવ વધી ગયો છે
એ તો બિલકુલ સાચી વાત છે તમે શું માનો છો કે આ બદલાવ સારો કે ખરાબ છે
હા બદલાવ તો આવશ્યક છે પણ મોલ પરંપરા બચાવવી પણ એટલી જ જરૂરી છે
ખૂબ સુંદર વાત કહી ત મેમે તો હ
હમ હા એટલે તમારું કોઈ ખાસ બાલ આપ નું સ્મરણ છે કે આ પરંપરાઓ સાથે જોડાયેલું
હા, છે ને કે ઉત્તરાયણ પહેલા જ આમ ગામમાં છે ને બધા જ બાળકો સાથે છે ને મળીને પતંગ બનાવતા હતા પણ અત્યારે તો એ વિલુપ્ત જ થઈ ગયું એવું જ
અરેરે પણ હવે તો બધા તૈયાર પતંગ ખરીદી લે છે નને
બિલકુલ અને પહેલા તો પતંગ બનાવવામાં જે ઉત્સાહ હતો ને એ કંઈક અલગ જ હતો.
હા, બિલકુલ બિલકુલ કામ કરતા કરતા મિત્રતા પણ મજબૂત થતી.
બિલકુલ અને મને યાદ છે, ને કે વરસાદની પહેલા ઋતુમાં જ છે ને ગામમાં નાની ઉજવણી થતી હતી, હા
હા, અને કેટલાક સ્થળ આજે પણ થાય છે, પણ પેલા જે પેલા જેટલી મજા એકદમ નથી આવતી.
બિલકુલ અને તમે શું માનો છો કે આ બધી પરંપરા કેમ ગાયબ થઈ રહી છે?
હ મને લાગે છે કે અ એકદમ થાય છે. એકદમ ગાયબ તો થાય છે, પણ આપડે આપણા મૂલ પરંપરાઓ ભૂલવી ના જોઈએ.
શું વાત છે, અને યુવા પેઢી ને પણ આમ ગામ થી દૂર થઈ રહી છે ને. એનું શું કેવું છે?
હા, રોજગાર અને અભ્યાસ માટે ઘણા લોકો શહેર તરફ જાય છે.
તેથી પરંપરા ને આગળ વધારવામાં લોકો ઓછા થઈ ગયા છે, હા
હા, બિલકુલ હું પરંપરા ત્યારે જીવે જ્યારે કોઈ તેને અનુસારે
બિલકુલ અને શું તમે ક્યારેક વૃદ્ધ લોકો પાસે આ વિષય પર વાત કરી છે.
અ હા ઘણા વૃદ્ધો કહે છે, કે પેલા ગામના વધુ એકતા હતી.
બિલકુલ અને આજે તો સુવિધા વધી છે, પણ એકતા છે ને ઘટી ગઈ હોય એવું લાગે છે.
હા, કેટલાક પ્રસંગોમાં પણ મને પણ એવું જ લાગે છે.
તો પછી પરંપરાને બચવા માટે શું કરી શકાય થોડુ મને સમજાવ છો?
પેલા તો બાળકોને આ પરંપરા વિશે જણાવવું જોઈએ,
બિલકુલ અને ઘર થી આમ શરૂઆત થાય તો એ ખુબ જ એમ સુંદર છે.
હમ્મ ખરું અને સ્કૂલમાં પણ સ્થાનિક સંસ્કૃતિ વિશે કાર્યક્રમો થઈ શકતા હોય.
બિલકુલ અને ગામના ઉત્સવમાં પણ આમ જૂની પરંપરાનોો આમ સમાવેશ કરવો જ જોઈએ હા
બિલકુલ જેથી લોકો તેને ફરીથી અનુભવ કરી શકે.
બિલકુલ અને મને લાગે છે ને કે વૃદ્ધો ની યાદો છે ને રેકોર્ડ કરવી પણ આમ સારો વિચાર છે.
બહ જ સારો વિચાર છે, આગળની પેઢી માટે મૂલ્ય સંપત્તિ બની શકે,
બિલકુલ અને તમારી જોડે આ વિષય પર વાત કરતા કરતા છે ને મને ઘણી યાદો તાજા થઈ ગઈ છુ.
હમ્મ હમ્મ અને મને પણ એવું જ લાગ્યું કે પરંપરાઓ ફક્ત રિવાજો નથી પણ આપણી ઓળખ પણ છે.
બિલકુલ ખરેખર અને આપડે તેને ભૂલવું ના એટલે ભૂલવું ના જોઈએ.
હા, અને જેટલું શક્ય હોય તેટલું જ આગળ પણ પહોંચાડવું જોઈએ.
બિલકુલ અને જોવા જઈ ને તો પહેલા છે, ને ગામમાં કોઈ ના ઘરેમાં આમ નવું બાળક જમ આમ જન્મતુ ઓ હાય ને તો બધા જ આમ પડોશી ને મળવા આવતા હતા જે અત્યારે ખુબ જ આમ ઓછું થઈ ગયું છે હ
હા એ તો બહ જ સાચી વાત કારણ કે આ આજકાલ કોઈ પ્રિફર જ નહી કરતું એકબીજાને કહેવાનું
બિલકુલ અને કેહેવાય છે ને કે હવે તો મોટા ભાગે છે ને ફોન પર મેસેજ કરીને જ કામ પૂરું થઈ જાય છે હા
સાચી વાત સમય બચી જાય છે પણ અ એકદમ લગની નો સ્પર્શ ઓછો થઈ ગયો છે
બિલકુલ અને આમ ક્યાં તમે સાચું કીધું કે લાગણીનો આમ સ્પર્શ જ ઓછો થઈ ગયો છે ને શું તમે પેલા હાથ બજાર વિશે સાંભળ્યું છે કઈક
હાથ બજાર હા મારા દાદા ઘણી વાર વાત કરતા અ અઠવાડિયામાં એક દિવસ મોટો બજાર ભરાતો
બિલકુલ અને એ બજાર ફક્ત ખરીદી માટે નથી હોતો પણ લોકોની મુલાકાત માટે પણ હોય વા
હા બિલકુલ ઘણી વાર સંબંધો પણ એવા માંજ એકદમ મજૂરમાં મજબૂત થતા
હા અને જોવા જાય ને તો સુપર માર્કેટ અને ઓનલાઈન શોપિંગ આવી ગયા અને પછી છે ને આ બધી પરંપરા છે ને ઓછી થઈ ગઈ છે
પણ એ બજારની રોનક અને મજા અલગ જ હતી
હા એ વાત તો છે પણ મને તો હજી પણ યાદ છે કે પહેલાના લોકો છે ને ઉનાળાનામાં ઉનાળામાં છે ને ઘરની બહાર આમ ખાટલા મૂકીને એમ સૂતા હોય છે પણ અત્યારે તો એ બહુ જ ઓછું જોવા મળે છે આપણને
વાહ અને સુતા સુતા તારાઓ પણ જોવા મળે છે
ઓહો અને આમ કેવાય ને કે રાત્રે છે ને ઘણી વાતો પણ થતી હોય છે દરમિયાન
હા અને હવે તો એસી આઈ ગયું એટલે એસી વાળા રૂમમાં લોકો બંધ થઇ ગયેલા હોય છે
બિલકુલ અને આમ કેવાય ને કે સુવિધા વધી છે પણ આમ એ યાદો નથી અમ રહી
હ હમ મને લાગે છે કે ટેકનોલોજી સાથે સાથે માણસો વચ્ચેનું અંતર પણ વધી ગયું છે
બિલકુલ અને શું તમે ગામની સફાઈ સંબંધિત પરંપરા કદી જોઈ છે
હા પેલા કોઈ ઉત્સવ પેલા બધા લોકો સાથે મળીને ચોક અને રસ્તા સાફ કરતા
બિલકુલ અને એમાં તો છે ને સામૂહિક જવાબદારીનો પણ આમ ભાવ હતો હા
હા હવે આ કામ મોટા ભાગે પંચાયત અથવા સ્ટાફ કરે છે
બિલકુલ ને પેલાના લોકો છે ને આમ ગામ ને પોતાનું જ ઘર માનતા હતા
હા અને એટલે જ બધું વસ્તુમાં ભાગ લેતા
બિલકુલ અને મને તો છે ને ગામના વૃક્ષોની પણ આમ વાત યાદ આવેે છે
કેમ કઈ રીતે
જો પેલા તો છે ને કેટલાક વૃક્ષોને પવિત્ર માનવામાં આવતા હતા અને લોકો તેની સંભાળ પણ રાખતા હતા પણ અત્યારે તો એવું કઈ જ નહી રહી આપ
હા એટલે જ પર્યાવરણનુંું રક્ષણ પણ થતું
બિલકુલ અને હવે તો લોકો છે ને એ તેની પાછળનોો અર્થ ઓછો આમ એમને ખબર જ એમ નથી હોતી
હમ પરંપરાઓ પાછળ ઘણી વાર વ્યવ એકદમ વ્યવહારિક જ્ઞાન પણ હોય છે
બિલકુલ અને એકદમ સાચું કે બધી પરંપરા છે ને આમ કેવાય ને કે અંધશ્રદ્ધા તો નથી હોતી
હા અને કેટલીક પરંપરાઓ જીવનને સરળ અને સાઘા સાંંગા થી જ બનાવી દે છે
બિલકુલ સાચી વાત છે ને મને છે ને તમારી જોડે આ વિષય પર આમ વાત કરીને એટલો બધો આનંદ થયો ને કે ખુબ જ આમ મજા આવી ગઈને ખુબ જ આમ જાણવા મળ્યું તો આપણેે છે ને ચોક્કસ બીજી વાર આ વિષય પર વાત કરીશું
હા કરીશું
હા બાય